હલો હેલો જશી ક્રિષ્ન હેલો જય શ્રી ક્રિષ્ન
જય શ્રી કૃષ્ણ તમે કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું.
મજામાં છો?
હા હ હ અરે બેન જય શ્રી ગણપતિ બાપ બાપા આવી રહ્યા છે પંદર દિવસ બાકી છે
જી જી ઘરમાં ઉમંગ છે બપ્પા ની મૂર્તિ લાવ લાવવાની સજાવટ ની તૈયારી
બચપન ની ગણેશ ચતુર્થી યાદ આવે છે મિટ્ટી ના બાપા મોદક ની ખુશ્બુ
હા બેન દસ દિવસ બપ્પા ઘરે ઘર રહે રોજ આરતી ભજન પ્રસાદ
આ વખત કેવી મૂર્તિ લાવશો?
એઇકો ફ્રેન્ડલી મિટ્ટીની બેન
ગણપતિ બાપા એટલો વિઘ્નહર્તા બધા કામની શરૂઆત એમનાથી
હા બેહેન એકદંત, ચતુર્ભુજ, લંબોદર, ઋષી મુનિ પણ પલે અમને પૂજે
મહાભારત પણ બપ્પા એ જે લીખી હતી ગણેશજી એ વ્યાસજી બોલી લે બાપા લિખે.
હા બેન અને મોદક.. બપ્પાને બઉ ભાવે એટલે જ એ મોદક પ્રિય કહે છે.
એકદમ સાચી વાત કહી આ વખત બાજારમાં બહુત.. ઘરદી હસે.
હા બેન પણ પીઓપીની મૂર્તિ નઇ લાવવાની. નદીને નુકસાન થાયા.
એકદમ સાચી વાત કહી આપણે મિ્ટીની બિજવાલી.. મૂર્તિ લાવશું વિસર્જન પછી ઝાડ ઉગે.
હા બેન અને સજાવટ પણ કાગજ ફૂલથી પ્લાસ્ટિક નથી એણીમે આવે.
દસ દિવસનો પ્લાન બનાયો.
હા બેન પેહલા દિવસ સ્થાપના અને પૂજા.. દુજાથી નવ દિવસ અને રોજ અલગ અલગ ભોજ.. મોદક, લાડુ, શીરા, પૂજી, ને દસવાદને વિસર્જન અને વિદાય.
રોજ સાંજે આરતી અને ભજન મંડલી આવશે બચ્ચા પણ ડાન્સ કરશે.
હા બેન સાચી વાત બોલી પપ્પાને શું શું ભાવે..
ઉકડીમાં મોદક.. તલેલો મોદક, બેસન લાડુ, અને શીરા ભાવે.
હા હું રોજ એકીસ મોદક બનાવીશ દુર્ગા પણ ચડાવીશ.
અને પ્રસાદમાં કેલા, નારિયલ.. ગુલ બપ્પા સાદો પ્રસાદ પણ સ્વીકારે.
હા બેન બપ્પાના મોદક બઉ ભાવસે. એને પંડાલ કેવો બનાવ્યો.
ઘરમાં છોટો મંદિર ફૂલો લાઈટ કાગજની માલા. બાપાનું સિહાસન.
હાં બેેન સેવ શું બોલ્યો? હું પણ ઝુલા બનાવીશ બપ્પાને ઝુંલાવશું. ઝૂલેલાલ ગણેશ ગીત ગાવશે.
રંગોલી પણ બનાવની બપ્પાની આકૃતિ.
હું સાચી બોલી યાદ છે દો જા છબ્બિસની ગણેશ ચતુર્થી નોટબંધી નોટ પછી..
હા બેન યાદ છે પૈસા નહિતા પણ ભક્તિમાં કોઈ કમી નહતી.
હા બેન સાચી બોલી મોટી મૂર્તિ લાવી હતી. ઘરમાં જ પ્રસાદ બનાવ્યો હતો. બપ્પાએ સ્વીકાર્યો.
એકદમ સાચી વાત કરી હતી અને દો હજાર બિસ કોરોનામાં.. સાર્વજનિક પંડાલ બંધ હતા.
હા બેન ઘરમાં જે પૂજા વિડીયો કોલ પર આરતી એરો હતો.
પણ બાપ્પા એ કોરોના પણ દૂર કર્યો વિઘ્ન હર્તા છે ને.
હા વિઘ્ન હરતા વિઘ્ન હરે પુને. ચને વાજે વિઘ્ન હરતા કેવાય બેન. અ વિસર્જન ના દિવસે રડુ આવે છે.
એકદમ સાચી વાત બેન દસ દિવસ પછી બપ્પા જાય.. પુઢલીયા વર્ષી લોકરિયા કહીયે.
હા બેન. નદી કિનારે ઢોલ-તાશા, નાચ-ગાણું. પણ મન ભરી જાય અને લોગા પણ બહુ આવશે.
એકદમ સાચી વાત કરી. પણ આશા રાખીએ કે પપ્પા પાછા આવશે.
હા બેન, બાપ્પાને બચ્ચા ને બાપ્પા બહુ ભાવે.
એકદમ સાચી વાત કરી છે, હા બાપ્પા હા સ્કૂલમાં નિબંધ, ડ્રોઈંગ કોપીડિશન. યા નિબંધ પ્રતયોગિતા મારા બાપા.
હા બેન, હું મારા ભાંજાને ગણેશજીની.. કથાઓ સંભળાવીશ, બુદ્ધિ અને બુદ્ધિનું મહત્વ.
અને સાચી વાત કરી, આપણી સોસાયટીમાં મોટો પંડાલ થાય છે.
હા, થાય છે ને. રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા, ભજન-સંધ્યા. રક્તદાન અને એટલે કઈ સારી ચીજો થાય છે.
એકદમ સાચી વાત કરી, અને ભંડારો પણ થાય.. છે, બધા જમે છે. જાતિ-ધર્મનો ભેદ નહિ કરે છે.
હા બેન, નદીમાં વિસર્જનથી પ્રદૂષણ થાય છે.
એકદમ સાચી વાત થઈ, એટલે જ ઘરના ઘર વિસર્જન સારું. બાલ્ટીમાં વિસર્જન પછી પાણી પેડમાં.
હા બેન, સાચું બોલ્યું. બપ્પાને પણ પ્રગતિ ગમે, હરિયાળ બપ્પાને પ્રિય છે.
એકદમ સાચી વાત છે, બાપાને હરિયાળ બહુ પ્રિય છે. જય દેવ જય દેવ, જય શ્રી ગણેશ. વાઘર પૂજા અધૂરી.
હા બેન. અને દેવાશ્રી ગણેશ ફિલ્મનું ગીત બચ્ચાને બહુ ભાવે.
એકદમ સાચી વાત કહી, બેન. રાત્રે ભજન મંડળી આવે, દો કલાક બાપ્પા. ના, ગુણ ગાય.
હા બેન, સાચું બોલ્યું. ગણેશ ચતુર્થીથી બજારમાં તેજી.
એકદમ સાચું કહ્યું, મૂર્તિવાલા, ફૂલવાલા મીઠાઈવાલા. કપડાવાલા, બધાને કામ.
હા બેન, બહુ કામ આવે છે ને, પછી તો નાના નાના કારીગર મીટીની મૂર્તિ બનાવે. એ લોકોને રોજગાર મલે.
એકદમ સાચી વાત કરી. આ ગણપતિને આપણે સાચી વાત ક્યો જેસે શ્રદ્ધા રાખીએ. મતલબ દિલથી પૂજા કરો. સફાઈ મતલબ ઘર અને મન બંને. અગર આપણ પ્રતિદિન સેવા કરીએ છીએ તો પ્રસાદ બધામાં વાટુ. પર્યાવરણ, ઈકો-ફ્રેન્ડલી બાપ્પા, સંસ્કાર, બચ્ચો ને કથા કહો. ક્ષમા, ગલતી માટે માફી માંગો. આશા, બાપા બધું સારું કરશો.
હા બેન, ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકરીયા.
આવો, આપણે સાથે બાપ્પાની આરતી કરીએ.
હા હા જરૂર જરૂર હેપ્પી ગણેશ ચતુર્થી. જય શ્રી ગણેશ.
જય શ્રી ગણેશ બાપ્પા બધાના વિઘ્ન દૂર કરે.
હમ મહારાષ્ટ્રમાં ગણપતિ કેવા ધૂમધામથી થાય.
એકદમ સાચી વાત કહી. મુંબઈમાં લાલબાગ ચા રાજા દસ દિવસ લાઈન
હા બેન અને ગોવામાં હરતાલિકા સાથે ગણપતિ કર્ણાટક માં ગૌરી ગણેશ
ગુજરાતમાં ગરબા સાથે આરતી બધા જગ રીતી અલગ પણ ભાવ એક
હા બેન સાચું બોલ્યું મૂર્તિ વાલા કાકા ને મળ્યા?
હા બેન એક મહિના થી મિટ્ટી ઘૂંટે છે હાથ થી બપ્પા બનાવે છે.
હા બેન એ લોકોને આ દસ દિવસમાં જે સાલ ફનો ધંધો ઈનો ધંધો
સાચી વાત આપણે એમનાથી જે મૂર્તી લઈએ.
હ બચ્ચા સ્કૂલમાં બપ્પા ની ઝાંકી બનાવે છે.
હા સ્વચ્છ ભારત થીમ બેટી બચાવો થીમ.
હમ કોલેજ કોલેજમાં ડીજે દાંડિયા નાઈટ ચંદા એકઠા કરીને ગરીબોને મદદ કરીશ.
બેન એકદમ સાચી વાત કરી છે. ચલું તો તને પાચે અ દુસરી ટોપિક વિશે ને વાત કરી. કરી કરે અ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ તમારી સાથે બઉ વાત કરીને બહુ સારસ લાગુ.
મને બી તમે સરસ બા વાત કરીન બહુ જ સારસ લાગો નમસ્કાર.
નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.